હા.
હા મિત્ર અવાજ આવી રહ્યો છે?
હા તમને મારો અ તમારો અવાજ આવી રહ્યો છે તમને મારો આવી રહ્યો છે?
હા મિત્ર આવી રહ્યો છે. શું કરી રહ્યા છો?
કશું નઈ મિત્ર હવે જ જમીને આવ્યા અને થોડું
જ. હા તો મિત્ર ફ્રી હોય તો આપણે થોડું આપની આ હવા વિશે થોડી ચર્ચા કરીશું?
હા ચોક્કસ પણે.
હા તો મિત્ર. તો આપણેે જે શ્વાસ લઈએ છીએ. એ હવા વિશે હું તને મસ્ત વાત કહું આપણને એમ લાગે છે કે આજુબાજુ કંઈ પણ નથી. પણ આખી હવા અને વાયુ નું જોરદાર મિશ્રણ હોય છે. જો હું તને કહીશ તો તને નવાઈ લાગશે પણ આપણે જે હવા શ્વાસ માં લઈએ છીએ. એમાં સૌથી વધુ ઓક્સિજન નથી હોતો એમાં તો, ઇઠ્યોતેર કે અગને એશી ટકા તો નાઇટ્રોજન જ હોય છે. જે બધી વનસ્પતિ માટે ખાતર જેવું કામ કરે છે આપણે જે. જીવવા માટે જરૂરી છે. એ ઓક્સિજન તો ખાલી માત્ર એકવીસ, બાવીસ ટકા જ છે. અને બાકીનો એક ટકા ભાગ. છે ને એમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઘણા બધા એવા વાયુઓ હોય છે. જયારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે ત્યારે જમીન ગરમ થઈ જાય છે. જમીનની સંપર્કમાં જે હવા હોય છે એ પણ ગરમ થાય છે. ગરમ હવા અને ગરમ હવા હલકી. બનીને ઉપર તરફ જાય છે ગરમ હવા ઉપર જતા, હળવું દબાણ થાય છે આ ખાલી. જગ્યા પૂરવા માટે આજુબાજુની ઠંડી અને ભારે હવા. ભારે દબાણ પર હોય છે હવે એ આપણા માટે ખુબ જ જરૂરી કહેવાય કેમ કે, જો હવા ના હોય તો આપણે જીવી પણ ના શકીએ શ્વાસ લેવા માટે આપણને હવાની જરૂર પડતી હોય છે. આ હવાનું આ જે આપણેે હવા લઈએ છીએ, એનું પણ વજન હોય છે. તને એમ થાય કે હવાનું વજન કેવું હોય? પણ તું ફૂલેલો ફુગ્ગો જોજે એ ખાલી ફુગ્ગો કરતા ભારે હોય. આ હવા આપણા પર બધી બાજુથી દબાણ કરે છે. જેને વૈજ્ઞાનિકો એર પ્રેશર પણ કહે છે. પણ આપણું શરીર અંદરથી એટલું જ સામું દબાણ કરે, એટલે આપણને ખબર નથી પડતી જો તું બહુ ઊંચા પહાડ પર જાય તો ત્યાં હવા પાતળી થઈ જાય છે. એટલે જ ત્યાં શ્વાસ લેવામાં તકલીફ પડે અને નાક માંથી લોહી પણ નીકળી જાય છે. માટે હવાનું પણ ખૂબ જ દબાણ હોય છે. અને આ પવન કેવી રીતે વાય છે, તને ખબર છે? જ્યારે સુરજ દાદા જમીનને ગરમ કરે. એટલે ત્યાંની હવા ગરમ થઈ જાય છે અને હલકી બને છે. અને આકાશ તરફ ઉપરનો જે ભાગ હોય છે. એ જગ્યા ખાલી પડે છે. એટલે આજુબાજુની ઠંડી હવા જો
હ.
દોડી ને ખાલી જગ્યા પૂરવા આવી જાય છે. આ બધી જે હવા થાય છે, એને જ આપણે હા પવન કહી શકીએ જો આ હવા ન હોય તો ભાઈ આપણે પૃથ્વી પર જીવવું જ અશક્ય છે. એક તો આપણને હ શ્વાસ ન લઈ શકે બીજું તો અત્યારે ફોન પર મારો જે તો અવાજ સાંભળે છે એ પણ ના સાંભળી શકે કારણ કે અવાજ ની મુસાફરી કરવા માટે હવાનું માધ્યમ તો જોઈએ. અવકાશમાં અવકાશમાં હવા નથી. એટલે ત્યાં ગમે એટલી બૂમો પાડો તો એ કોઈ સાંભળે નહીં. અને અહિયાં તો આપડે અવાજ પણ ન જઈ શકે હવા વગર. પણ યાર આ અત્યારે આપણે ગાડીઓનો ધુમાડો અને આ બધી ફેક્ટરીનું પ્રદુષણ કરીને આ હવાને આપણે ખૂબ જ બગાડી રહ્યા છીએ એટલે જ આ ગ્લોબલ વોર્મિંગ અને બધી બીમારીઓ વધતી જાય છે હવે ચોખ્ખી હવા રાખવી ખૂબ જ જરૂરી છે જો આકાશ જો તને ખબર છે આકાશ કે વાદળી દેખાય છે એમ. સુરજ માંથી જે સફેદ પ્રકાશ આવે છે ને એમાં સાતે રંગ હોય છે. પણ આપણી હવામાં જે નાઇટ્રોજન અને ઓક્સિજન આવા બધા ઝીણા જે રથકણો છે એ સુરત ના વાદળી રંગને બધ બાજુ વિખેરી નાખે છે એટલે આપણને આકાશ મસ્ત વાદળી દેખાય છે. જો અવકાશમાં જઈએ તો ત્યાં હવા જ નથી. એટલે ત્યાં આકાશ આપડે જોઈએ તો કાળું એવા કલર નું દેખાય છે આપણને એમ થતું હશે કે આ ચોમાસામાં આકાશ વીજળી થાય તો તેનો શું ફાયદો? જયારે આકાશમાં વીજળી થાય ને ત્યારે હવામાં રહેલો નાઈટ્રોજન અથવા તો ઓક્સિજન હોય છે. એકબીજા સાથે ભળી જાય છે એ પછી વરસાદના પાણી સાથે જ જમીનમાં ઉતરે છે આ આ આપણા કુદરત ને એક મોટું કારખાનું છે એવું કહી શકાય. આપણેે ત્યાં ગરમ હોવાનો ફૂકો તો જોયો જ હશે. એમાં નીચે મોટી આગ સળગાવી એટલે ફુગો ઉપર જાય છે આની પાછળ પણ હવા નો નિયમ છે હવા જેમ ગરમ થાય ને એમ એ ફેલાય છે અને વજનમાં સાવ હલ થઈ જાય છે. હલકી વસ્તુ હંમેશા ઉપર જાય. એટલે એ ગરમ હવા ફુગ્ગાને લઈને આકાશમાં ઉડે છે. આપણે જ્યારે કાંઈક ફેસ્ટિવલ હોય ઉત્તરાયણ હોય ત્યારે પણ આવું જોયું જશે કે દીવો હોય અને એની ઉપર બલૂન જેવું હોય અને દીવો સળગાવવામાં આવે તો બલૂન ઉપર જાય છે. આપણે પૃથ્વીમાં ગમે તેટલા જીવો હોય પણ બધાને જીવવા માટે આ હવા તો ખુબ જ જરૂરી છે વનસ્પતિઓ માટે પણ બધા માટે અને વનસ્પતિ જેટલા હશે એટલે આપને હવા વધારે મળશે એમ કહી શકાય. સાચું કહું તો આપણે જે એસી વાપરીએ છીએ. પ્લાસ્ટિક સળગાવી કે એનાથી આ ઓજોનના પળમાં ઘણા બધા એ ગાબડા પડી રહ્યા છે. હવાનું તાપમાન પણ વધી રહ્યું છે જેને કારણે અ બહારના પહાડો અ બહારના પહાડો ઓગડીી રહ્યા છે. એટલે હવે આપણે જાગવું પડશે એને વ વધારે જાળવા હોવા પડશે. એટલાથી આપણે લાંબો સમય જીવી શકીએ. તો મિત્ર હ તમે કઈ સમજાવવા માંગશો?
હ હા ચોક્કસ મિત્ર. હ ખુબ જ સરસ તમે વાત કરી હવા વિશે તો હું પણ વાત કરી રહ્યો છું. કે હવા એટલે વાયુ. જરા વિચારો કે આપણે ખોરાક વગર અઠવાડિયા સુધી જીવી શકીએ કે છે પાણી વગર પણ બે ત્રણ દિવસ નીકળી શકે છે. પણ હવા શ્વાસ લીધા વગર આપણે બે મિનિટ પણ રહી શક નથી હવા એ કુદરતની આપણને આપેલી એવી અમૂલ્ય ભેટ છે જે આપણી જિંદગી ની દરેક સેકન્ડ સાથે સીધી જોડાયેલી છે પણ અફસોસની વાત એ છે કે જે વસ્તુ આપણને મફત અને વિપુલ પ્રમાણમાં મળે છે. તેની કિંમત આપણે અદ્રશ્ય હોવાના કારણે સમજી શકતા નથી.
હમ હવા આપણને ઘણી બધી રીતે એમ તો ઉપયોગી થાય છે. ઓક્સિજન આપણને શ્વાસ લેવા માટે જીવન આપે છે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને તેમનો ખોરાક બનાવવા અને પૃથ્વીને ફફાવી રાખવામાં મદદ કરે છે અને વાતાવરણમાં રહેલું ઓજન સ્તર સૂર્યના હાનિકારક પાર જાંબલી કિરણો થી આપણું રક્ષણ કરે છે જો આ હવા ન હોત તો પૃથ્વી પર જીવનની કલ્પના પણ શક્ય ન હોય. પવનો એ ઠંડો લહેર કો પક્ષીઓ નુ આકાશમાં ઉડવું વરસાદ નું આવવું. આ બધું જ હવાના આભારી છે. પરંતુ આજે આપણે આપણી હવા સાથે શું કરી રહ્યા છીએ. આજના ઔદ્યોગિક યુગમાં અને વાહનોના ક્રોસ ફાયર માં આપણે હવાને એટલી હદે પ્રદુષણ કરી દીધી છે કે આજે શુદ્ધ હવા મેળવવી એક મોટો પડકાર બની ગયો છે. ફેક્ટરી માંથી નીકળતો ઝેરી ધુમાડો વાનનું ઉત્સર્જન કચરો સળગાવો અને સૌથી મોટું કારણ વૃક્ષનું બેફામ રોપવાના બદલે કાપવું છે. આ હવાનું પ્રદુષણ માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડી રહ્યું પણ આપણા શરીર ને અંદર થી ખોખલું કરી રહ્યું છે આજે નાના નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક બીજા માણસને અસ્થામાં શ્વાસની તકલીફો એલર્જી અને ફેફસા ના રોગો થઈ રહ્યા છે આપણે પૈસા કમાવાની દોડ માં એ ભૂલી ગયા છે કે જો શ્વાસ લેવા માટે શુદ્ધ હવા જ ન હોય તો એ પૈસા સા કમના
હવે પ્રશ્ન એ થાય કે આ પરિસ્થિતિ બદલવા મા આપણે શું કરી ર શકીએ? શું આપણે વધુ સરકાર કે વિજ્ઞાન પર છોડી દેવું જોઈએ? તો એનો જવાબ છે બિલકુલ નહી ફેરફાર ની શરૂઆત આપણા હમ પોતાના ઘર અને ગામથી જ કરવી જોઈએ જેમાં વૃક્ષારોપણ વાહનોનો મર્યાદિત ઉપયોગ પ્લાસ્ટિક અને કચરો ન સળગાવો પ્રકૃતિ સાથે જોડાણ અને ઘણા બધા એવા કારણો છે. હમ હવા આપણને ઘણી બધી રી જે ઉપયોગી છે હવા વગર આપણે જેમ વાત કરીએ માણસ માનવી ઓક્સિજન વગર જીવી શકતો નથી એને સાચે હું એ આપણું હમ એક કર્તવ્ય કહેવાય અને એના વગર આપણે એક બે મિનિટ પણ ચાલી શકતી નથી તો એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે અને આ પણ એનું જતન કરવું જોઈએ તો હું મિત્ર આટલું જ કહેવા માંગીસ એના વિશે
હા મિત્ર તમે પણ ખુબ જ સર જેવી વાત કરી અને હવા વીસે ઘણુ બધું એ સમજાયું હવા વગર તો આપણે એકય બન મતલબ આપણે માણસ હોય કે પશુ પક્ષી કોઈ પણ આ દુનિયામાં રહી નહી અને હવા આપણા માટે ખુબ જ જરૂરી છે. હવાને આપણે જેટલું બતાવીશું અથવા તો એવું કહી શકાય કે વૃક્ષો જેટલા વાવીશું એટલી જ આપણે ભવિષ્યમાં હવા વધારે મેળવી શકીશું અત્યારે તો બધા જ જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યા છે. એવું બધું થઈ રહ્યું છે જેના કારણે અત્યારે હવા પૂરતા પ્રમાણમાં મળી તો રહે છે પરંતુ તે ધીરે ધીરે નાશ પામી રહી છે એટલા માટે વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી આપણને હવા મળી શકે અને ભવિષ્ય જેમાં કોઈ આ હવાની તકલીફ પણ આપણને થાય નહી. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી સાથે વાત કરી અને મને સહયોગ કર્યો. હા તો મિત્ર બસ અહીયા હું મારો ટોપિક પૂર્ણ કરું છું. તો આપણે હવે વિરામ લઈએ
હા